હેલો.
હા કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
પણ મજામાં છો આજે એક મને રસપ્રસાદ વિષ પર વાત કરવાની તમારી સાથે ઈચ્છા થઈ રહી છે.
કઈ વિષયે પર?
શું માતા પિતા હંમેશા સાચા હોય છે?
આ તો ખરેખર ચર્ચા કરવો જેવો વિષય છે, મારા મતે માતા પિતા મોટા ભાગે સાચા હોય છે.
બરા બર હું પણ એજ વાત સાચ તે સહમત છું પરંતુ શું દરેક સમયે તેઓ સાચા જોઈ એવું થોડી બની શકે?
હા કારણ કે તેઓ આપણાથી વધુ અનુભવી છે, તેમણે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે.
બરાબર પણ મને એવું લાગે છે, કે એ આખરે અ કદાચ નહી. તેઓ સાચા ન હોય આખરે તે પણ માણસ જ છે, ને માણસ થી ભૂલ થઈ શકે છે.
હા એ તો તમને સાચ શું કહય્યું અ અ ઘણી વખત માતા પિતા આપડા ભગવાન વિશ્વા ની ચિંતા કરીને નિર્ણય લઈ લે છે.
હા કારણ કે તેઓ ઈચ્છે છે કે તેમના બાળક સફળ અને ખુશ રહે પરંતુ ક્યારેક બાળકોની પોતાની પસંદ અને સપનાઓ પણ હોય છે.
હા સાચું. છું ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થી થી કલાકાર બનવા માંગતો હોય અને માતા પિતા તેને ડોક્ટર બનવા માટે દબાવ કરે તો?
બાળકને પોતાની વાત સમજવાનો અધિકાર હોવો જોઈએ.
હા અને માતા પિતાએ પણ બાળકની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ.
હા મને લાગે છે કે સમસ્યા ત્યારે થાય છે, જ્યારે બંને પક્ષ એકબીજાને સમજવાનો પ્રયાસ નથી કરતા.
હા. એકદમ સાચું સારો સંબંધ સંવાદ પર આધાર રાખે છે. તારે ઘરે ક્યારે એવો પ્રસંગ બન્યો છે કે તું માતા પિતા સાથે અસહમત હતા?
હા એક વખત હું મારા મિત્ર સાથે પ્રવાસે જવા માંગતી હતી, પરંતુ મારા માતા પિતાએ ના પાડી હતી.
પછી શું થયું? પછી શું થયું? હલો! હલો! હલો!